હલો
હલો
હલો
હલો કેમ છે.
હલો, હેલો કેમ છો. નંદિની હલો, નદનીી
કેમ છે.
હલો હલો
કેમ છે.
હલો
કેમ છે.
હલો હલો
કેમ છો.
એ બરાબર કેમ છો, નંદીની
બસ, બરાબર
હા શું છે શું ચાલે છે આજકાલ
બસ કઈ નઈ જો હવે તો દિવાળી આવે છે એટલે એની તૈયારીઓ ચાલશે હ
અચ્છા વાત સાચી છે હવે દિવાળી આવે છે એટલે હવે દિવાળીની તૈયારી કરવી પડશે જોરશોરથી સાફ સફાઈ નવા કપડાની ખરીદી નવું ફર્નિચર કલરકામ ઉત્સાહ ઉત્સાહ તહેવારની મજા બહુ આવે છે તમારી કેવી તૈયારી ચાલે છે
બસ જો અમારે એજ છે પેલા તો આપડે ઘર સાફ સફાઈ ની જ શરૂઆત થાય એટલે બસ એવું બધું ચાલે છે હવે તો પાંચ દિવસ પાછું અલગ અલગ કઈક ફરસાણ નિિષાન બનાવીએ હ
હા એટલે આ વખતે કાંઈ નવી વેરાયટી નવી વેરાયટીનું વિચાર્યું કાંઈ શું બનાવશો આ વખતે મિષ્ટાનમાં, ફરસાણમાં
આ વખતે તો હમણાં તો એવું છે કે બહુ બધા કોઈ ઘરે આવે તો મિષ્ટાન તો એટલું બધું ખાતા નથી એટલે થોડુંક ફરસાણ વધારે બનાવવાનો વિચાર છે એમ
હા બરાબર વાત સાચી છે. હમણાં કોઈ નથી ખાતું મિષ્ટાન સાચી વાત છે. એટલે અમારા ઘરમાં તો હવે આ વખતે વિચાર છે કે હમણાં અ હું નવી ઓલી ખાજલી બનાવાની શીખી છું તો ઈ ઈ છે ઈ બનાવી વીશ એમ
અને મિષ્ટાન તો ઓ થોડુંક તો આમ તો જો એટલે કાજુ કતરી કે કાજુ કતરી અમારા ઘરમાં બઉ બધાને ભાવે છે એટલે આ આ વખતે કાકત્રી જ બનાવીશ.
હા સાચી વાત છે. અને અમારે તો ધનતેરસથી અલગ અલગ મીઠાઈ તો આપડે હોય જ જમવામાં બનાવીએ જ
હા આ હા સાચી વાત છે હો. શું તમે બનાવો શું આમ?
અમે ધનતેરસના સેવી બનાવીએ પછી કાળી ચૌદસના અ બીજું કાક મીઠાઈ કે ફરસાણ કાંઈક બનાવીએ અને દિવાળીના દિવસે ફ્રૂટ સલાડ કે એવું બનાવીએ. ચારે ચાર દિવસ અલગ અલગ મીઠાઈ હોય એમ
હા બરાબર અમે છે ને તે અમારી અહીંયા ધનતેરસના તો સેવી બને પણ કાળી ચૌદસના અમે લાપસી બનાવીએે. પછી લાપસી સાથે વડાકા બનાવીએ. અને અમારા ઘરમાં એવો રિવાજ છે કે ઈ બધું બનાવી પછી આપણે અ સાંજે કકડાટ કાઢવા જાય તો એનું અલગથી બનાવીને રાખી દેવાનું હોય.
એટલે સાંજે ઈ એ પણ કકડાટ કાઢવા જાઈને આમ ઉત્સાહ જેવું બધું લાગ લાગ્યા કરતું હોય અને પછી બસ એ બે ત્રણ દી પેલા તો પાછી ફટાકડાની ધમાલ હાલે. બધાને બહુ જ શોખ છે ફટાકડા ફોડવાનો એટલે ઈ તૈયારીમાં પડ્યા હોઈએ ફટાકડાની તમારે કેવુંક છે? છોકરા હોંસી છે ફટાકડા માટે?
હા. અમારે તો બઉ જ છે અને ફટાકડા માટે તો રાહ જોઈને બેઠા હોય કે ક્યારે ચાલુ કરશું. આમ તો નવરાત્રીથી જ તૈયારી ચાલુ થઇ જાય કે હવે ફટાકડા આવશે ને છોકરાઓ એટલા ઉત્સા હોય.
ઓહ! સાચી વાત છે હો. મજા આવે અને અમે તો પાછા ભુજમાં રહીએ એટલે અમારે અમે એમના નાગર છીએ એટલે પછી પાછા હટકેશ્વર મંદિરની અંદર અમારે મંગળા આરતી ને એવું બધું હોય.
આવા બહુ સારું કેવાય ઈ તો.
એટલે સવારે ચારેક વાગે ઉઠીએ વેલા એમ. એટલે અમારી હલે જ કરતું હોય.
વાહ વાહ બઉ બહુ સારું કેવાય અને ઉત્સાહ તો હોવો જ જોઈએ તહેવાર હોય એટલે ઉત્સાહ વગર તો મજા જ ના હા એ
હા સાચી વાત છે હો ખરે ખરે એમ.
બસ અને સાંજે અરવા ફરવાનું અને અલગ અલગ બધું બનાવાનું રોશની કેટલી સર સાંજે રોશની જોવા જવાની મજા આવે.
છોકરાઓને શોપિંગ કરવા જવાની આપ આપણે શોપિંગ કરવાની મજા આવે.
એટલે આવું બધું હાલ્યા કરતું હોય પંદર દિવસ તો દિવાળી માં ક્યાં નીકળી જાય એ ખબર ફર જ ન પડે તૈયારી માં.
હા હા સાવ સાચી વાત છે અને પાછું દિવાળીનું વેકેશન હોય એટલે દિવાળી પતે એટલ એટલે પછી ફરવા જવાનું ને ઈ બધું હા હોય. એટલે એમ પણ મજા આવે.
મજા આવે સાચી વાત છે આ વખતે અમે પણ સાઉથ બાજુ નો પ્રોગ્રામ બનાવતા ત પણ અમારા ઘરના બધા નો એવો આગ્રહ હોય કે દિવાળી તો ઘરે જ થવી જોઈ એમ કે દિવાળી માં ક્યાં બારે ફરવા નહી જાયો. જાવાનો એટલે દિવાળી ના ચાર દિવસ પૂરા થઈ જાય ને પછી ભાઈ બીજ ના ફરવા નીકળએે છોકરાઓનું વેકેશન પણ ચાલુ હોય એટલે મજા આવે ફરવા જવાની સિઝન પણ સારી હોય
હા હા સાવ સાચી એ વાત છે પણ આમ એમ થાય કે તહેવાર ના દિવસે તો પરિવાર સાથે જ રહીએ પરિવાર સાથે તે તહેવારો જવાની મજા આવે પછી ભલે ને જ્યાં ફરવા જવું હોય ત્યાં જઈ શકાય પણને એ ચાર દિવસ તો આપે પરિવાર સાથે રહીએ એમ
હા અને મારા સસરા છે ને એનો એવો આગ્રહ હતો કે દિવાળી ના દિવસે આપણા ઘરમાં દીવા તો થવા જ જોઈએ એમ આખા ઘ આખું ઘર દીવડા થી જઝગમગવું જોઈએ એટલે ઈ ચીલો અમારા ઘરમાં ચાલુ જ છે એટલે અમે દિવાળી ના દિવસો માં ચારે દિવસ રોશની અને દીવડા થી જગમગ ગાવી નાખી આખા ઘરને લેવું છે
સાચી વાત છે ને અમારે સવારે અને સાંજે બે ટાઈમ દીવા કરી અને રોજ રાત્રે અ હું ને મારી મમ્મી બંને જણા રંગોળી કરી અને ચારે ચાર દિવસ અલગ અલગ રંગો ળી કરીએ એટલે એ એક મજા અલગ છે
ઓહો વાહ તમને શોખ છે રંગોળીનો
મને બહુ જ શોખ છે રંગોળીનો
અરે વાહ વાહ તો તો જોરદાર અમારે અહં અમારી દીકરીને ને અમારા પતિદેવને બહુ શોખ છે રંગોળીનો એટલે એ લોકો તો બપોર થી રંગોળી કરતા હોય દિવાળીને દિવસે એટલે ચારે દિવસ અલગ અલગ તો કરે જ પણ નવા વર્ષે જે દિવાળી આ ર હોળી હોય ને એની અલગ મજા હોય લોકો ઘરે આવે ને આ જોવે એમ દરેકની નજર અ પેલા તો રંગોળી ઉપર જ જાય કે કેવી છે એમ એટલે આગલા દિવસથી એ લોકો રંગોળી કરે રાત દિવાળીની રાત સુધી કર્યા કરતા હોય એમ
હા હા સાચી વાત છે અને એમાં કેવું છે કે ફટાકડા ફોડીને જરાય થાક ના લાગે હોય પણ રંગોળી તો કરવી જ હોય એમ કે રંગોળી કરવા માટે
હા એ તો કરવી જો હોય અને પાછું આપણે નવા વરષના વેલા ઉઠીએ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
અને આખા ઘરમાંથી અળસ કાઢીએ મારા સાસુ હતા ને આખા ઘર માંથી કચરો વાળે ને પછી ઈ કચરો ઈ ચાયણીમાં લે અને પછી કચરો બાર ફેંકવા જાય ને પછી ચાયણી વગાડતા વગાડતા ઘરમાં આવે એટલે એનું એ પણ કંઈક અલગ રીઝન હશે ખબર નથી શું છે મેં પણ પૂછ્યું નહી પ બધી વસ્તુ એવી આપણને આમ મજા આવે એમ પછી દિવાળીની રાત્રે એરાયું મેરાયું કરીએ એટલે આવું આવું ઘણું બધું હોય છે દિવાળીમાં તો આપડેમ જેટલું કરીએ ને એટલું ઓછું જ લાગ્યા કરે
હા સાચી વાત છે અને ઘણું નવું એ જાણવા મળે જો એકબીજા સાથે આવી રીતે વાત થાય તો ક્યારેક બધાની રીત અલગ અલગ હોય કોક નો રિવાજ અલગ હોય તો એ આપણને જા ણવા મળે નવું
હમ્મ આઈ તો છે જ ને સાચી વાત છે અમારા આડોસ પાડોશ પણ બહ જ સારા છે એમાં અમારી બાજુમાં તો રાજસ્થાની એક રહે છે એ લોકો તો એટલા ઉત્સાહી હોય કે આપણે એમ થાય કે એ લોકો પાસેથી આપ ને ઘણું બધું શીખવાનું મળે દિવાળી નું ધનતેરસ નું ને એ લોકો અલગ અલગ જાતનું ઘરની અંદર પૂજન કરતા હોય અગિયારસથી કરીને એ લોકો ભાઈ બીજ સુધી અ અલગ અલગ રીતે એ લોકો તહેવાર ની ઉજવણી કરતા હોય એ લોકોને જોઈને આપણે ઘણું શીખવાનું મળે.
અરે વા તો ઈ બને તો તમને પણ નવું થોડુંક રાજસ્થાન સાઈડનું પણ શીખવા મળે.
હા. એ લોકોની અલગ અલગ જાતની મીઠાઈ હોય એટલે ઘણું બધું શીખવાનું મળે આપણને મજા આવે અલગ અલગ નાસ્તા બનાવવાની આ તે એટલે ખુબ મજા આવે એમ અને ખરેખર આજે જે તમે ફોન કર્યો ને બહુ મજા આવી ગઈ એમ તમારી પાસેથી એ જાણવાનું ઘણું મળ્યું
અને પાછો આમ તહેવાર નો ઉત્સાહ છે, ને એ એકદમ તાજો થયો આપણો
હા સાચી વાત છે મને પણ ઘણું જાણવા મળ્યું અને દરેક ના ઘરની રીત અલગ હોય એટલે આપણને આવી રીતે ફોનમાં વાતચીત કરીએ તો જાણવાની બહુ મજા આવે
હા મજા આવે સારું સારું પાછા ફરી મળશું આપડે
ચોક્કસમાં આવજે